હલો.
હા બોલો મજામાં બસ મને સારું છે તમે બોલો કયો આજે વિચાર આવ્યો છે હા હા
થોડો અત્યારે વિચાર આવ્યો મારી ડોટર અ સુઈ ગઈ મેં એને એકદમ વિચાર આવ્યો કે આપણે જે ઘરના મસાલાથી આપ ણી હેલ્થ ને સારી રાખીએ છે એને તો ચલો આપડે આજે થોડીક એની વાતો કરીએ. એટલે મેં ખાસ તો એના માટે જ ફોન કર્યો હતો કે આપણે ઘરમાં પહેલાના જમાનાનું ને અત્યારનું કે લાઈક અત્યારે કેવી જે એલોપેથી દવાઓ વધી ગઈ છે નાની નાની ડિસીઝમાં ઇવન માથું દુખવામાં કે કઈ પણ થતું હોય તો આપણે દવાઓ લઈ લઈએ છીએ એલોપેથી અને પેલા મને યાદ છે ત્યાં સુધી મારા મમ્મી મારા દાદી નાની બધા જ આપડે ઘરમાં જે ખાવાનું હોય લાઈક મરી મસાલા જે પણ જે આ અજમો લઈ લો જીરું લઈ લો ધાણા લઈ લો તો દરેક જમવાના દરેક વાનગીઓમાં નાના મોટા અ માત્રામાં એ બધા જ મસાલા યુઝ થતા હતા. તો એને લઈને શરીરની જે જરૂરી જરૂરિયાતો હતી ને બધી એનાથી પૂરી થતી હતી. અને અત્યારે એવું છે મને ખ્યાલ છે ત્યાં સુધી સુધી આપડે જે બહાર નું બધું ખાઈએ છીએ એમાં કોઈ જાતના સારા મસાલે કોઈ યુઝ કરતા નથી નથી સાફ કરીને યુઝ કરતા અને ગમે તે રીતે ગમે તે માત્રામાં નાખી દે છે વધારે પડતું એ લોકો એને બોઈલ કરતા હોય છે. પ્લસ ગરમ કરતા હોય છે તો એની એકચ્યુઅલી જે અ ઔષદીય ગુણો હોય એ જતા રહે એટલે આપણને એ ના મળે ના આપણને મળે ના આપણા છોકરાઓને મળે એટલે તમે જોવા જાવ ને તો નાના મોટા ડીસીસ છે ને આમ બહુ જ જલ્દી આવી જતા હોય છે શું કેવું છે તમારું
સાચી વાત છે અને બીજું તમે જે કીધું ને કે બહાર ના ફૂડ આપણેે યુઝ કરતા બાર ના જે ખાવાનું હોય ને એમાં જે મસાલા યુઝ કરે ને મને એવું લાગે છે કે મસાલા કરતા તે લોકો દેખાવો મતલબ ખાવાનો જે દેખાવો હોવો જોવે ને એની માટે એ લોકો મસાલા કરતા ફૂડ કલર ને એ બધું વધારે યુઝ કરે છે એમ નહીં તર આપડું ભારત તો કેવું કેવાય કે આમ ભારતના મસાલા હોય ને કે રસોઈ માટે તો અ આગળ આગળ પડતા જ છે કે બધું આપણે કયા મસાલા મિક્સ કરીને કયો અલગ અલગ ટેસ્ટ બે મસાલા મિક્સ કરે પછી ત્રીજું કરે તો કઈક અલગ ટેસ્ટ એવું આવી શકે છે અને આજે તમે વાત કરો છો ને કે મસાલાને જ આપડે દવા તરીકે યુઝ કરીએ તો હું તમને કહું ને કે મારા મારે બેજ છોકરા છે બે માંથી કોઈ પણ આવી રીતના નાનું મોટું વાગ્યું હોય કે પડ્યા હોય કે કઈ પણ લોહી નીકળ્યું હોય તો મને યાદ નથી કે મેં એને તરત એન્ટીસેપ્ટિક ક્રીમ લગાડી દીધું કે આ હું પેલા એવી જ ટ્રાય કરવું કે રસોડા માંથી હળદર લઈ આવું અને હળદર થી જ્યાં સુધી હળદર થી કામ પતું હોય ને ત્યાં સુધી હો એને કોઈ પણ આડી અવડી આ ક્રીમ કે એવું કઈ નથી લગાડતી કારણ કે મને એવું થાય કે જો નેચરલી પતી જતું હોય તો શું કામ ભલે નાનું તો નાની માત્રામાં શું કામ કોઈ ટ્યુબ લગાડીને એના શરીર ને કે એની સ્કીનને અસર કરવા દેવું એમ અને મારી ડોટર છે ને આઠ વર્ષની છે તો ક્યારેક કેવું થાય કે કઈક ખવાઈ ગયું હોય તો કેવું ખાવામાં કંટ્રોલ ન રહ્યો હોય કે જંક ફૂડ કે બિસ્કીટ છે કે આ તે છે ખાઈ લીધું હોય તો ક્યારેક એને પેટમાં દુખો આવે તો ત્યારે મને એમ જ થાય કે જેમ વાગ્યું છે એમાં હું હળદર ને એવું યુઝ કરી લઉ છું તો આવી રીતના પેટમાં દુખતું હોય તો પછી મેં એવી રીતના સર્ચ કર્યું એવી રીતના કર પડી કે એને જયારે પણ પેટમાં દુખે ને તો હું એને અજમો અને મીઠું મિક્સ કરીને ખવડાવી દઉ તો થોડીક વારમાં જો સામાન્ય દુખાો હોય ને તો મને એવું લાગે કે પાંચ થી દસ મિનિટમાં એમ કેશે કે મમ્મા હવે મને મટી ગયું છે એમ હવે મને નથી વાંધો આવતો તો આવી બધી જે હું આમ અસર જોઉં ને કે ના ઘરમાંથી જ આપડે ઘણું બધું કરી શકીએ પછી આવું કેના ટાઈમમાં આપણને હેરફોલ બહુ થતું હોય છે તો મેં હવે નવું શરૂ કર્યું છે કે મેથી હોય ને મેથીના દાણા એને તેલમાં ઉકાળીને હું એનું તેલ બનાવીને રાખી રાખી મૂકું છું એમ એલચી હોય તો કેવું કે છોકરી એની એલચી ની તાસી ઠંડી તો છોકરાઓને દૂધમાં જે પાવડર બનાવી દઉ એમાં એલચી ને એવું બધું યુઝ કરી દઉં તો આવી રીતના હું ટ્રાય કરું કે જે અતારના રેડીમેડ પાવડર આવે છે કે આ ફાયદો છે આ ફાયદો એ તો આપડે જોયું નથી પણ મને એમ થાય કે એના ઘરમાંથી તે હું એવી રીતના કઈક મસાલો કેવું બનાવી દઉં ને કે જેલો ચા નો મસાલો નાખો છે તો હું સૂઠને એવું બધું નાખી દઉં કે જે મને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તો હું એવું ટ્રાય કરું કે હવે ઘરના મસાલામાંથી જ હું એને આ હેલ્થવાઈઝ કઈ રીતના હું એને યુઝ કરાવી શકું ને હવે હું એવી ટ્રાય કરું છું તમે શું કરો છો આવી રીતના હેલ્થ વાઈઝ
હા એ તમે જે કીધું ને એકચુલી મારા ઘરમાં તો કેવું છે મેં મારા પપ્પા છે ને એ આયુર્વેદિક ડોક્ટર હતા અને એમને એમની પાસેથી અમને ખુબ જ અઢળક જ્ઞાન પ્રાપ્ત થયું છે અને અરાણા કેવાય ને આપડા જીવનના વળંટમાં જે બધું ઘરની ઘરની જે વસ્તુઓને યુઝ કરીને પોતાના શરીરને સ્વસ્થ રાખવાનું એવુ તો મને અત્યારે હું એક વાત શેર કરીશ સમરી સાથે કે મારી બાળક મારી ટોટલ જે છે ને દસ વર્ષ ની છે મારી બેબી એના વાળ કમર થી નીચે સુધી ના છે લાંબા અત્યારે એનું રીઝન ખાલી એજ છે કે એ નાની હતી ત્યારથી જ હું ઘરે બનાવેલું તેલ એના માટે યુઝ કરું છું એમાં એમાં જે મસાલા નાખું છું એમાં પાવડર જે બધા જે છે એ ઓલમોસ્ટ આઠ થી બાર પ્રકારના અલગ અલગ ઔષધિઓ છે એજ બધું નાખું છું ને એમાં સૌથી વધારે અ માત્રામાં જે હોય છે એ આમળા છે આમળા આખું વરષ તમે જો ખાવ ને કોઈ પણ ફોર્મમાં શિયાળા માં તો તમને મળે છે પણ બાકીના અ ચાર આઠ મહિના જે છે ને એનો પાવડર કરીને તમે રાખો અથવા એનો જ્યુસ છે એ તમે ત્રણ ચાર મહિના રાખી શકો હવે તો પેલા જમાનામાં ફ્રીજ નો હોતું પણ ફ્રીજમાં આપે રાખીએ તો ઓલમોસ્ટ ત્રણ ચાર મહિના તો રેજ તો ખાલી એક ચમચી સવારે એને આપી દો તો તમને મતલબ મારી બાળક ની વાત કરું છું. તો એના લીધે એનો જે હેર ગ્રોથ અને એને એટલા સરસ વાળ છે ને ખાલી ને ખાલી આમળા અને બાકી હું ઘરે જ તમે જે કીધું તમે મેથીના દાણા થી ઓઇલ બનાવશો એવી રીતે જ હું ઘણી બધી વસ્તુ છે આઠ દસ ઔષધિઓ નાખીને એના માટે અ આ બનાવું છું ઓઈલ એ રીતે બીજું ઘરના મરી મસાલાથી આપણે જે કરીએ છીએ કે તમે હળદરવાળા અ ઘર ની વાત કરી કે કઈ વાગયુ કર્યું હો તો આપણે હળદર એને લગાવી શકીએ સેમ એ વસ્તુ કે પેલા મને યાદ છે કે અમે લોકો નાના હતા ત્રણ ભાઈ બેન તો અમને ડેલી સવારમાં અમે લોકો હળદર વાળું દૂધ જ પીતા હતા. અને હળદર એટલે હળદર પીવાથી શરીર માં થાક ના લાગે એને આપણને શરદીમાં એમાં એક સારી રીતે હેલ્પ કરે શરદી ને એ બધું ના થાય એનાથી એવી રીતે આદુ છે તુલસી જીરું વરિયાળી આપડણે વરિયાળી મુખવાસ માં કઈએ છીએ એનું રીઝન એ છે કે આપણા મોઢામાં જે ખાધા પછી ની અથવા તો પાચન માં તકલીફ પડતી હોય તો એ પછી જાય મોઢામાં સ્મેલ ના આવે એટલે આવી બધી ઘણી જે વસ્તુ હતી પ્લસ લીંબુ લસણ છે ડુંગળી છે. લસણ જે છે ને અત્યારે ઘણા લોકો ના પાડે છે કે લસણ ને તામ સીચે ને ડુંગળી પણ અગરી ઘણા લોકો નથી પણ ખાતા એ વાત હંડ્રેડ પ્રસન્ટ સાચી પણ લસણ સામાન્ય બહુ ઓછા પ્રમાણમાં આપણે નોર્મલ ખાવામાં ખાઈએ ને તો એનાથી શરીરને એક સારી રીતે રોગપ્રતિકારક શક્તિ મળે છે ને જે કોલેસ્ટ્રોલ આપણામાં અત્યારે હાલ ઘણા લોકોમાં વધી રહ્યું છે ને એ એનાથી આપણે એને ઓછું બનાવી ઓ ઓછું કરી શકીએ એમ. કેવી રીતે ફૂદીનો છે જેનાથી પચે ખાવાનું પચી જાય છે આપણને એલચી જે છે તમે કહો છો કે તાસી ઠંડી છે. એની સાથે આપણેે આ મોઢામાં જે સ્મેલ આવતી હોય એને પણ દૂર કરે કેમ કે એની પોતાની જે એક અલગ સુગંધ છે. એટલે આપડે ઘણી વાર આપડે તમને કદાચ ખ્યાલ હશે આપે દિવા પેલા દિવાળીમાં અત્યારે હાલ મીઠાઈ ને બધું નીકળ્યું છે પેલા તો દિવાળી માં શું હતું મને યાદ છે તજ લવિંગ અને ઈલાયચીને એજ બધું મૂકતા અને ખડી સાકર જે હોય એજ મુખવાસ હોય જયારે મહેમાન આવે ત્યારે એટલે આપડે પેલાના જમાના માં તો એવું જ હતું કે આપણેે એ બધું જ યુઝ કરતા હતા બરાબર ને
સાચી વાત છે અને તમને ખબર છે મારે વચ્ચે હિમોગ્લોબિન ઓછું થઈ ગયું હતું. તો હવે આપણને તો આ બધા મસાલાનો આવો બી યુઝ થાય હેલ્થ વાઈઝ આપણને ખબર ના હોય પછી મારી મમ્મીને વાત કરી કે રિપોર્ટ આવ્યો છે ને લો હિમોગ્લોબિનના ટકા થોડાક ઓછા છે. તો મમ્મી મની જ કીધું કાઈ દવા કરવાની જરૂર નથી દવા કઈ પણ કરીશ ચાલ હિમોગ્લોબિન વધી જશે. પણ સાથે થોડીક તો કઈક ને કઈક સાઈડ ઇફેક્ટ તો તને રેશે રેશે ને રેશે એની કરતા એક કામ કર થોડાક ટાઈમ છે ને જીરું ખા જમીને રોજ જીરું ખાવાનું એટલે શું પાચન માટે બી સારું અને જીરામાંથી હિમોગ્લોબિન મળે કાચું જીરું ચાવી ને એ બી બહુ સારું અને એની વાત સાચી હતી ભલે એટલી એલોપેથી દવાની જે કે એની અસર નથી થઈ જતી પણ આપણેે કેવું કે જો બહુ ઈમરજન્સીઓને એલોપેથી દવા લીધી ને તો બરાબર છે બાકી જો આવુ નાનું નાનું કામ ની હોય ને તો હવે મને એમ થાય કે હું મમ્મી ને પૂછી લઉ કે મમ્મી આવુ થયું છે તો હવે હું શું કરી શકુ એમ આવું થાય છે તો શું કરી શકું તો એ જીરા ખાવાથી મને થોડોક ઘણો ફેર પડે તો કેવાય ને કે મેં લગભગ બે ત્રણ મહિના છે જેવું ખાધું હશે. તો એની સામે મારી એક મહિના ને એલોપે થી દવા ઓછી થઈ ગઈ તો ઈ મારા માટે સારું પડ્યું એમ કે. મારે એલોપેથી દવા મારા પેટમાં ન નાખવી પડે એમ અને પછી હિંગ પેલા અમે લોકો છે ને ઘરમાં હિંગ યુઝ નોતા કરતા. એટલે હું જયારે ન મેરેજ કરીને આવી ને ત્યારે મારા સાસરી એ લોકો હિંગ યુઝ જ નો કરતા એમ. તો ઘણા બધા મારા સસરા ની બધાને ગેસ ના ને એવા બધા પ્રોબ્લેમ રહેતા હતા. અને અમારા ઘરે હિંગ યુઝ કરતા હતા એટલે મને ટેવ હતી તો મેં હિંગ યુઝ કરવાની શરૂ કરી તો થોડાક ટાઈમ પછી જોયું ને તો મને ઘર માંથી પણ કીધું કે આ શું થયું એમ કે પેલા જે થોડીક થોડીક ભલે લામબોડ. તો પણ પાચન થવા મડે છે એમ હિંગ થી તે પાચન થાય છે એમ. એવી રીતના મને. ઘણા બધા મને પર્સનલ એક્સપિરિયન્સ થયાં છે કે આવું બધું ઘરના મસાલાનો આપણે કંઈક કંઈક યુઝ કરીએ ને અ જો જાણકારી સાચી હોય ને આપડે એવી રીતના યુઝ કરીએે ને તો બહુ ફેર પડી જાય છે એમ. અને આ તમે વાળ માટે કીધું કે તમારી ડોટર ના વાળ વધ્યા તો મને પણ થોડુંક કયો ને કેં મેં જો હું મેથી તો યુઝ કરું છું. બીજું હું શું યુઝ કરી શકું તેલમાં કે એને ફાયદો થાય એનો હેર ગ્રોથ થાય. એવું તમે મને આઈડીયા આપી શકશો.
હું એકચુલી બાર થી પંદર અ જાતની ઔષધિ અલગ અલગ અ નાખું છું પણ ઈ અ ઠોસ ફોર્મમાં હોય સપોઝ કે પાંદડા છે તો પાંદડા જ નાખી દેવાના એવી રીતે તો એમાં તમે અ એમાં બ્રાહ્મી નાખી શકો આખી બ્રાહ્મી જો મળતી હોય તો વધારે સારું અત્યારે તો બહુ રેરલી મળે છે પણ ના મળે તો અ એનો પાવડર મંગાવી દેવાનો. એટલે બ્રાહ્મી તમે નાખી શકો એમાં ભાંગરો નાખી શકો છો તમે પછી એક જટા માસી છે તમને જો નામ સાંભળ્યું હોય તો. તો એ જટામાસી એટલે એ વાળ જેવું જ હોય એ ઔષધિ એના નાના નાના ટુકડા સ્વરૂપે જ હોય છે એ મૂળો જ એના હોય એવી રીતનું તો એ તમે મંગાવીને એ પણ એમાં નાખી શકો છો કલોન્જી આવે છે. કલોજી એટલે અ ડુંગળી ના બીયા આવે છે. આપડે તમને યાદ હોય તો પંજાબી ખાવાનું હોય ને એમાં કાળા દાણા આવે છે. એ કલોજી પંજાબી અથાણા માં બી કલોજી નખાય છે. તો કોલોનજી સૌથી બેસ્ટ છે વાળ માટે. એટલે એ તમે જયારે ઉકાળતા હો અ તેલ એનું ત્યારે એને કરવાનું તેલ બનાવવાનો સૌથી સ સાચો રસ્તો એ છે કે એને એકદમ ધીમા તાપે એ તેલ ને બનતા લગભગ અ બે કે ત્રણ કલાક થાય સપોઝ તમારે એક લીટર તેલ બી બનાવું છે ને તો પણ અને મારી જે પદ્ધતિ છે એમાં મારું તેલ ત્રણ દિવસે તૈયાર થાય છે આ અને હું મેં નેચરોપથી કર્યું છે હું આનું હેર ઓઈલ બી કરું છું વેચું છું અને મસા મસાજ હોય છે એ પણ અને એ બી શેમાંથી આપણે જે વાતો કરીએ છીએ ઘરના જે પણ મરી મસાલા છે એમાંથી જ બધું બનાવ છું અને મતલબ ઘણો બધો ફાયદો કરે છે એ લોકોને અને આ મને આઈડિયામાં જ આવે મારી બ બાળક ના એના જે વાળ છે ડોટર ના આટલા લાંબા એના પર તે ઘણા લોકોએ કીધુંને પછી મને આઈડ હું આ વસ્તુ ઘરે થી ચાલુ કરી શકું છું. તો ઘરના જ મસાલા થી મને એક નવો બિઝનેસ પણ મળી ગયો. કે આપડણે ઘરેથી કઈક નવું કરી શકીય છીએ સાથે. અને તમે જીરું નું ને જે કીધું ને એ ખુબ જ તમારી સાચી વાત છે જીર જીરું જે છે ને એમાંથી એ લો ત મળે છે જીરું એક એન્ટી ઓક્સિડન્ટ સ્ત્રોત છે જીરા જીરા નો જીરું અને ધાણા મારા બા અત્યારે અ સો વર્ષ લગભગ એમને પૂરા થઈ ગયા છે મારા પપ્પાના મમ્મી. તો અત્યારે ખાલી ને ખાલી પેલું આપડણે જે મુખવાસ કહી છીએ ને મુખવાસ માં એ ખાલી કાચું જીરું ખાય છે એકલું. એટલે આ ઘરના જે મરી મસાલા છે ને એ તો ખુબ જ ખરેખર ફાયદા કરે છે આપણને સાચું ને?
સાચી વાત છે અને હવે આપડે અત્યારે તો લાંબો ટાઈમ વાત કર્યો પણ હવે જયારે મને આવી કઈક જરૂર હશે ને ત્યારે હું પાકું તો તમારો સંપર્ક કરીશ કે મને કંઈક આવું નવું જાણવા મળીશ. ઓકે ચલો પછી મળી. હા આવજો.